હેલ્લો.
કેમ છો.
બહુ મજામાં છો તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે આપણ ન આઉટ સાઇડ ફૂડ વિરુદ્ધ હોમ ફૂડ વિષય પર ચર્ચા કરવાના હિ તમને શું લાગે.
જરૂર આ વિષય આજકાલ ખુબ મહત્ત્વનો છે. ઘણા લોકોને બહારનું ભોજન ગમે છે. જ્યારે ઘણા લોકો ઘરનું ભોજન પસંદ કરે છે.
હા તારામાં મતે તો ઘર નુ ભોજન શા માટે સારું છે.
એમ કે ઘરનું ભોજન તાજું. સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે ને એમાં તેલ મીઠું અને મસાલા પણ નિયંત્રણમાં હોય છે એ હાઈજેનિક બને છે ને.
સાચી વાત. ઘરનું ભોજન ખાવાથી સ્વાસ્થ સારું રહે છે આ તો ખરી વાત છે.
ઘરનું ભોજન નિયમિત ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે આપણી
બહુ ફાયદા છે.
બરાબર છે પણ બહાર નુ ભોજન લોકોકને વધારે સ્વાદિષ્ટ લાગે છે. છે ના આજકાલ
હા તે તો સાચી વાત છે. બહારનું ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે છે. જેમ કે પિઝા બર્ગર પાણીપૂરી ઢોસા ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડ ઘણા લોકોને પસંદ હોય છે. એની ડિમાન્ડ બહુ છે ને.
હમ્મ. પણ આવા ભોજન માં તેલ અને મસાલો વધારે હોય છે. જેનાથી તમારું સ્વાસ્થ્ય અને પહોચી શકે.
એ તો બરાબર છે એનામાં ફેટ પણ વધારે રહે છે. બિલકુલ વધારે ફાસ્ટ ફૂડ ખાવાથી ઝાડ આપનું ડાયબિટીસ હૃદયરોગ અને પેટની તકલીફ થઈ શકે
હા તો એકદમ સાચી વાત બોલ્યા તમે. બાર નું ભોજન હંમેશા સ્વસ્થ હોય એ જરૂરી નથી ના.
બરાબર વેઇટ પણ ગેઈન કરી શકે છે ને વધારે જાત ચરબી થાય છે.
બરાબર છે. આ જો સાફ સફાઈના હોય તો પુરો પાયજન બી થઈ શકે તમને
બરાબર બહાર નુ ભોજન હંમેશા સ્વચ્છ હોય એ જરૂરી નથી ને
હમ્મ હમ્મ. બરાબર
ઘરનું ભોજન બનવામાં પ્રેમ અને કાળજી હોય છે.
બિલકુલ પરિવાર ના શ્વાસ નું જ્યાં તો રાખીને ભોજન તૈયાર કરવા માટે આવે છે.
હા વાત બરાબર. પણ ક્યારેક મિત્રો સાથે બહાર જમવાની મજા પણ અલગ હોય છે.
હા આતો સાચી વાત છે, પણ ત્યા દેખો જન્મ દિવસ ઉત્સવ કેવા ખાસ પ્રસંગે જ બહાર જવું જોએ
આ વાત બરાબર છે. એવા વિશેષ પ્રસંગ ટાઈમે બહાર ભોજન કરવું સારું લાગે
હમ હમ. સાચી વાત પણ મર્યાદામાં ખાવાવ જોઈએ એ બહારનુ ભોજન
બરાબર. વિદ્યાર્થીઓ માટે કયું ભોજન વધારે સારું છે?
વિદ્યાર્થીઓ એ તો ઘેર નો પૌષ્ટિક ભોજન લેવું જોઈએ એથી ધ્યાન અને ઉર્જા બને વધે
બરાબર છે, આજકાલ ઘણા લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે. જેમ કે પિઝ્ઝા બર્ગર સેન્ડવીચ આ બો ગમે છે, લોકોને
તો સુવિધા છે, પણ કોય ન ઓર્ડર કરવાનું યોગય તો નથી એનાથી તમારે પૈસાનો ભિગાડ થાય
બરાબર. મને તમારી મમ્મીના હાથનું ભોજન ખુબ ગમે છે.
અને પ ધેરનું ભોજન સ્વાદિષ્ટ અને માત્ર
તારા મતે આદર્શ ઉપાય શું છે?
મારા મતે તો રોજ ધરનુ ભોજન ખાવો અને ક્યારેક ખાસ પ્રસંગે બહાર ન ભોજન પણ લેવાવ જોએ
આ બરાબર હું પન એ જ માનું છું. કાસ્ત કરતાં મોટું કશું નથી ને
એ હારો શ્વાસ હોય તો જીવન આનંદ જીવનમાં રહે તી
બહારનું ભોજન હંમેશા સ્વચ્છ હોય એ જરૂરી ન છે. એ લોકો કેવી પણ રીતે બનાય છે. એ સ્વચ્છતા ન રાખતા હોય ને બધા જ સ્વચ્છતા રાખે એવું નથી હોય
બરાબર છે, આ તો તમારું પન મારું હમ.
હા હા. ઘેરનું ભોજન આપણ આપણ સ્વતાના હાથે બનાવે એટલે આપણે એ ખબર છે, કે સાનામાં શું વિટામિન છે સૌ ખાવાથી શું ફાયદો થાય છે.
એના રીતે આપન ભોજન બનાવે ને
હમ આ તો સાચી વાત છે, તમા
એટલે ઘરનું ભોજન જાસ્તી હેલ્ધી છે.
બરાબર એ તમે તો બહારનું ભોજન તો ખાવાના. પણ તેના માટે બોલતા મેં. તેલ-તેલ દેખવા જોતા નહીં. કે કેવો તેલ વાપરી રહ્યા છે, તે લોકો એ એજ વાપરવાના એ ફેશલ થોડી વાપરાના
બરાબર.
હા તો તે અનહેેલ્ધી હોય અને તેનાથી તમાર તબિયત બીગાટ થાય બીજી વાત તો એ એમ છે, કે બહારનુ ભોજન ક્યારે જ ખાવવા ન તે જોઈએ. તમે ઠીક છે, એકાદ વારે ખાવી લીધું. એ આને વાત છે. પણ તમે તો આ રોજ, રોજ, રોજ, રોજ બાર નો ઓર્ડર કરવાના. તમારે સ્વાસ્થ્ય જલ્દી બીગડી જવાનું. અને પછી તો તમને જ તકલીફ થાય. તમારા પરિવાર ને બી તકલીફ થાય. તમારે શસ જવું આનું તો. હા, તો મારું તો એમ જ કઉ છે. બહાર નું ભોજન તમે જેટલું ટાળી શકો ને, તેટલું ટાળવાનું.
હા, હા. ઘરનું ભોજન નિયમિત ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
બરાબર છે. આ તો વાત તમારી સાચી છે.
આરોગ્ય પણ સારું રહે છે ને, એનાથી.
બરાબર છે, આ તો તમારી વાત એકદમ સાચી છે.
અને આ વાત પણ ખરી છે. બહાર નુ ભોજન, ઘેર કરતા થોડું વધારે સ્વાદિષ્ટ લાગે છે, પણ થોડું લિમિટમાં ખાવું જોઈએ.
પણ તે લોકો જે મસાલો વાપરે આ તો ઘણા દિવસનો મસાલો હોય. એ કંઈ ફ્રેશ મસાલો નથી વાપરતા, આપણ ઘેર કેમ હોય. તાજો મસાલો બનાડવાના, બાજી માટે એને. ઘરમાં પીવવાના. ના, તો પછી તમારે દાદી હોય, તો દાદીથી. જૂના જમાનાના બગડા પર, મસાલા પીસવીને‌. પછી બાજી બનાડવાના. તો તે તો અલગ જ સ્વાદ હોય છે, તે ભાઈ. તમે બહાર ના ભોજન વેચતા, તો ખેર નું ભોજન તો. મસ્ત લાગે છે. મને તો, મને સારું લાગે છે.
હા, વાત તો સાચી છે. ઘરનો તાજું ભોજન ખાવું જોઈએ. એને આપની હેલ્થ બહુ સારી રહે છે.
મારું તો એવું જ કઉ છે કે આપણ જે જેવું રીતે જગવાનાવા કે, આપના નાના બાળકો, હમ.
બરાબર.
નાના બાળકો ને એવી આદત પાડવાની છે. એ લોકો બહાર નું ભોજન ખાવ તો લિમિટમાં ખાવું જોઈએ. હા, તો આપને જ તેને શીખડું જોઈએ ને.
હા, વાત તો એકદમ સાચી છે.
તમે જો તેને બાળપણમાંથી જ તો બહારની સવાર લગાડી દેવાના. તે તો ઘેર ન ભોજન ન સ્વાદ જ નથી, તેમને. એ ફક્ત બહારનું જ ભોજન પછી તે એને આદત જ પડી જવાની. ઘેર નથી ખાતો. હું ફક્ત બહારનું ભોજન ખાઉ, પિઝા ઓર્ડર કરું. બર્ગર ઓડર કરો. અને તે તો આપણી વાસ્તા હાનિકારક જ છે. દેખવા ગયા તો. અને તે તે લોકો તો ભાજી ભી બનાવતા હોયને તો તે સાફ સફાઈ કરવાના આ થોડી આ એટલો થોડી ટાઈમ રે છે તે લોક ઉપાય કે ભાજી ધોતા હોય કે કઈ કે કઈ આપણ ઘેરકેમ હોય બાજી લીધ કે પેલે તો બાાજી ધોઈ લખવાના અને પછી તેને દેખીને જે ખરાબ બાજી છે થી એક બાજુ કાઢી દેવાના આથી તાજી બાજી સારી છાની ભાજી તમે કાપીને મસ્ત બનાડવાના હા તો હાઈજીન જે પદ્ધતિમાં આપ ઘેર ભોજન બનાડવાનો એ ભોજન આ હોટેલ માં નથી બન બનવાનું ક્યારે શું લાગે છે તમને ચલો પછી આપણનું વાત કરશું નંતર જય શ્રી કૃષ્ણ
થેન્ક યુ